તો.
હલો.
બોલો, શું કરો?
હલો.
શું કરો?
ગ્લુઝન પહેરેલું છે તમે?
ના શું કરો તમે?
હા, આવે એટલે જ બોલજો.
હા.
કઈ નથી હું બહાર છું હમણાં.
હા, સારું.
હમ.
બોલો કઈ
કઈ દીયો હમણાં ન્યૂઝ વાંચતો હતો. ન્યઝ ચેનલ પર અને પેપર વા ન્યૂઝપેપર
હા, સંદેશા.
હા એટલે, હમણા શું ચાલતું છે કરંટ અફેરની ઇન્ડિયામાં અને ગુજરાત
હા.
વરસાદની આગાહી છે હમણાં ઘણી જગ્યા
અચ્છા.
પછી બીજું?
જો અવકાશના મિશાદ પણ અવકાશના મિશનો પણ છે ઘણા બધા કરવાના છે હમણાં બધા રોકેટ લોન્ચ કરવાના છે ઘણા બધા તા વર્ષ
એટલે મને સમજ ના પડી આમાં. મતલબ શું?
રોકેટ લોન્ચ કરેને આપડે ઈસરોવાળા?
અચ્છા હા.
હન. તો ઘણા બધા નવા લોન્ચ કરવાના છે હમણાં.
હા.
હમ્મ.
બીજું? બીજું શું શું ન્યુઝ છે, સંદેશો છે?
બીજી તો ઘણી બધી છે.
હા, તો બોલો. અટકો ની.
પાણીની ઘણી પ્રોબ્લેમ છે હમણાં તો.
હા, ખબર. મુંબઈમાં વધારે હશે. હા. કારણ કે વરસાદ ઓછો
હા.
વરસાદ ઓછો છે એટલે
જો નહીં પયડો વરસાદ તો ગુજરાતમાં પચોતેર ટકાથી વધારે પેલું છે. પ્રોબ્લમ પાણી
પાણીની એટલે બ લોકો જે પાણીનો બગાડ કરે છે તેમને અટકાવ પડશે.
હા. જળાશયોમાં પણ પચાસ ટકા કરતા પાણી બચેલું છે જેમ કે નદીને તળાવને બધું
હા, તો વરસાદ પડવો જોઈએ એમ. તો જ થશે ન તો કિસાનો અને બધું ભૂ મરીનો શિકાર ફરીથી થઈ જશે લોકો.
ભૂખ મરીનો શિકાર કેમકે પાણી હશે ની અનાજ ઉગશે ના.
હા, અવાજ ધીમે આવતો છે.
ભૂખમરી નો શિકાર જેમ એક વાર થઈ
હા.
હમ્હહમ. તમને ખબર એ ભૂખમરીનો શિકાર ક્યારે થયો આપડું ત્યાં ફર્સ્ટ? મને ભૂલી ગઈ છું હું.
છેલ્લો
મને, હા?
શેનો શિકાર?
ભૂખમરી ભૂખમરીનો શિકાર તેમા માં પોતાના બાળકને જ ખાઈ ગેલી. એટલું તોય જમવાનું ના હતું તા એવું કઈ. આપણે તાં બનેલું ને?
ના, નઈ ખબર.
હા બનેલું કોઈ તો અગિયાર તારીખ હતી એવું ખબર પણ કયા અ બે હજાર સમથિંગ ખબર ની બે હજાર તો ના એનાથી પેલા હશે કાળો દિવસ કહેવાય છે એને પણ હા બોલો
બે અઠવાડિયા પછી અ એટલે બે અઠવાડિયા પેલા તો કઈ ચાન્સ ની હતા વરસાદ પડવાનો પણ હવે ઘણી બધી જગ્યા આગાહી મળતી છે મહારાષ્ટ્ર તેલંગાણા છત્તીસગઢ ને મધ્યપ્રદેશ બાજુ
ક્યાં શું એમ વરસાદ પડશે એમ
હમ એવી આગાહી આપેલી છે.
આપણે ત્યાં
મહારાષ્ટ્રમાં હશે તો આપડે તે ભી આવવાનો જ ને
હા એટલે મહારાષ્ટ્રમાં આવશે તો આપડા ત્યાં આવશે એમ
હા
આપણા ત્યાં તો આમ વરસાદ આવશે તો તમારું ગનનારું કેવું છે હમણાં હાલમાં
સું
તમારું ગન્નારું તમારા ઘર સાઇડ ગન્નારું છે ને મોટું ગન્નારું
હા
તેની હાલત સુ છે હમણાં
જે દરરોજ હોય છે ભરાઈ જાય છે થોડાક વરસાદમાં. પણ ઉતરી પણ જાય છે જલ્દી એટલે એટલો બધો વાંધો નથી આવતો જો જો વધારે વરસાદ પડે
હમ્મ હમ્મ.
વધારે ટાઈમ સુધી ભરાય રેય, આવવા જવાનું મુશ્કેલ થઈ જાય.
અચ્છા.
હમ્મ.
એવું છે.
હમ.
તો લોકો પછી જાય ક્યાંથી ત્યાં ભરાઈ જતું હશે પાણી તો?
હા. અમદાવાદ માં પણ થોડો ઘણો વરસોદ વરસાદ પડેલો છે.
અચ્છા.
હા. ઘણા લાંબા સમય થી રા જોતા અમદાવાદમાં વરસાદ આવે ની.
હમ.
હલો.
હા સાંભળતી છુ તમે બોલો ને.
હા હા બોલો ને.
હા કીધું મે એ.
હ અવાજ નથી આવ્યો તમને?
હા. તમે એમ અટક ક્યાં વગર બધું બોલો હું સાંભળતી જ છું.
નહી તમે આ બોલ તો મેં બોલું ને આગળ.
હા હા હવે બોલો, જલ્દી બોલો. એમ મને ન્યૂઝ સાંભળવામાં વધારે રસ છે એટલે.
હમ ડિજિટલ પેમેન્ટમાં ભારત વિશ્વમાંગ્રેસ ભારતમાં જે યુ પી આઈ છે જે ભારતમાં જે યુ પી આઈ છે ને આપડું ઓનલાઈન પેમેન્ટ. દર મહિને અબજુમાં ટ્રાન્ઝેક્શન થાય છે દર મહિને.
અબજોમાં.
હા.
હાલો.
ને ડીજીટલ િયા સૌથી વધ વસ્તુ છે
અચ્છા એવું છે. મને તો ખબર જ ન હતી અચ્છાા ત્યાં તો પ્લાસ્ટિક મની પણ ઉપયોગ થાય છે બધા એમ કે એ લોકો ખરાબ
ના અહં ઓનલાઈન ની વાત છે.
અચ્છા ઓનલાઈન અ્છા તો ઓનલાઈન માંથી પણ ઓનલાન પેમેન્ટ જે થતું હશે ઓનલાન પેમેન્ટંક એટીએમ માંથી કાઢે તે કેમ આપણે ફોન જરીયએ
ફોન થી કરી થયું.
અચ્છા અચ્છા અચ્છા અચ્છા હા સમજીી ગઈ
બે હજાર સિતત્રીર સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે સોલાર અને વિન્ડ એનર્જીનું મોટું રોકાણ કરવામાં આવેલ્યું છે. સોલાર નોમ ના ઘણું ચાલતું તો છે. ટ્રેન્ડિંગ છે.
સોલર બો લગાવે છે કારણ કે એમ વીજળીનું બ બચત થઈ જાય એના માટે પણ ખરેખરું થતું હશે મને ખબર નથી કેમ કે અમારે તો શું સોલર છે ની. થાય છે? તેનાથી શું પાણી પણ ગરમ આવે છે? સોલર આપડે લગાવીએ તો તેનાથી શું ફાયદો થાય? છેમ.
ઘણા બધા ફાયદા થાય છે એમ તો
હમ.
થી લાઈટ બીલ ઓછું આવે છે.
બીજું?
પલસ એનાથી ઇન્કમ પણ મળે છે લાઈટ બિલ તો ઓછું આવે જ છે.
હા.
પણ તમે લાઈટ વેચીને એનું જે લાઈટ ન જે યુનિટ છે તેને વેસીને પૈસા પણ કમાવી શકો છો. હલો.
તો એ જે જે તમે કીધું સોલરમાં સૂર્યથી જ આવે ને એમાં તો?
હા સૂરજથી કરે છે. સોલાર પેનલમાં અને પછી એ જ, એ જ એનર્જીનો યુઝ કરીને આપણને લાઈટ પ્રોવાઈડ કરે છે
અચ્છા એવું
હમ આપડે તો તિથલમાં પણ એવું જ અને તીથલ અંદર ચોપાટી સાઈડ જે લાાઈટો સળગે છે રાતના તેઓ સોલાર ની જોઈ છે
મને ના ખબર હતી આ બધી
અને સોલાર નો સૌથી બેસ્ટ ઉપયોગ કરવાળું જો કોઈ કન્ટ્રી હોય તો એ ચાઈના છે ચાઈના કા તો જાપાન મે
અચ્છા એ લોકો વધારે યુઝ કરે એમ?
કોઈ ન સથી
હમ
કેવી રીતે કર્યો છે
કેવી રીતે?
સોલાર પેનલ ઇન્ડિયામાં આપણે રસ્તા પર લગાવીએ કા તો આપણા ઘર ઉપર લગાવીએ મોસ્ટલી ઘર ઉપર જ બધા લગાવાય સોલાર પેનલ તો
હમ્મ, હમ્મ, હમ્મ
સ સૌથી સર્ફિસ એરિયા હોય સપાટ એરિયા હોય કે દરીયો હોય છે દરિયામાં સનલાઇટ ડાયરેક જાય છે ને આપડે પણ ડાયરેક્ટ આવે છે પણ સનલાઈટ નો સરર્ફેસ એરિયા બહુ સપાટ છે ને કે દૂર દૂર સુધી પાણી છે
હા
કેવું હોય છે, ઘર હોય છે, બિલ્ડિંગ હોય છે એક બિલ્ડિંગની જેમાં મોટી એના કરતા લાંબી બિલ્ડીંગ હોય તો સનલાઈટ બરાબર નહી આવે, એક ટાઈમ પર બરાબર, પણ જો સપાટી જો હોય મે દં જું હોઈ કા તો સમુદ્રય હોય તો એ તો સપાટ હોય ને એમાં ડાયરેક્ટ સવાર હોય કે, સાંજ હોય ડાયરેક્ટ સનલાઈટ આવે ને.
હા બરાબર.
દરિયો છે. એ લોકોનો એ ચાઈના છે કે જાપાન તે મને પણમાંથી કેવું કરલ છે કે, સમુદ્રમાં ડાયરેક્ટ બહ બધી સોલાર પેનલ લગાવી દીધી છે એમ. એટલે ઘણું બધું એ લોકો એનાથી એનર્જી અ સોર્સ કરતા છે.
હા તો મેં શું કેય છુ, જેમ કે આ સોલર છે, એવી રીતે પવન ચકી છે. તેનો શું ઉપયોગ થતો હશે? હવા માટે?
પવનચક્કી એમાં કેવું છે, એમાં પણ લાાઈટ નું મળે છે. એનું મને એટલું નોલેજ નથી જેટલું સોલાર નું
હા કેમ કે હું છે ને. હા હા કેમકે હું છે ને કચ્છ સાઈડ જત હતી ને ત્યાં બહુ બધી પવન ચકી હતી. તો એનો ઉપયોગ મને એમ એટલો નહી ખબર. પણ બધા એમ કે હવા માટે હોય છે. ખબર નહિ હવે કેમ કે નામ પવન ચકી છે. એટલા માટે એ તે પણ આપડા કુદરતને સાફ કરતી હશે આઈ થિંક.
હા બરોબર.
તો ચાલો હવે હું તમને પછી ફોન કરીશ.
હા ઠીક છે.
થેન્ક યુ આભાર તમારો મને આટલી બધી જાણ કર આપી તેના માટે
હા બાઈ.